અવાજ આવે
હા હા આવે છે આવે છે આવે છે, મજામાં
બસ મજા મજા શું જમ્યા તમે?
આજે આજે તો અરે તમે પૂછો ને આ બહુ વેરાયટી છે, એકચુલી શું છે મારે ઘરે કુમ મૂક્યો ને તો સવારના અમે લોકોએ મારા નણદ એટલે મારા બે નણદ છે, તો એક નણદ મારી જોડે એવું છે બીજા નણંદને નણદોઈને એ લોકો બધા હતા તો અમે એ લોકોએ અ સવારના બહુ હેવી બ્રંચ કરો હતો તો સાંજનુ બપોર સ્કૂલ જવાનું સ્કીપ કર્યું હતું.
અચ્છા
તો હા તો સાંજે અમે બધા છોકરા કે નહી કઈક સારું બનાવુ, સારું બનાવુ, તો એમાં અમે પાસ્તા બનાવ્યા, ચાઇનીઝ ભેડ બનાવી, પછી મારા સાસુ માટે વેજિટેબલ વાળા પુડલા બનાવ્યા પછી મારા જેઠ માટે એમને કે મને આવું બધું નથી ખાવા સાદું ખાવુ એના માટે પનુરી ઉતારી દીધી. અને પછી પનોરીન થોડું વધ્યું હતું, તો મેં એના વળી આપણા માટે તોવું છે ને જે વધ્યું ખૂટ્યું એમાંથી આપણે કઈક બનાવીને ખાઈ લઈએ તો એના ચીલા બનાવીને મે ખાધા એટલે આટલી વેરાયટી ખાધી અમે લોકો સાંજે તો
શૂ વાત છે ખાવાની વાતો આવે છે, તો મને આપણે એ જ વાતો કરીએ એમ કરીએ આજે
એજ ને એમ જ થાય આમાં બપોરનું મેનું તોય આપું એમ કે સારું કેહેવાય, કે કે ચલો દાલ ભાત, રોટલી શાક, કચુંબરને છાસ પતિ ગયું આપણું ખાવાનું પણ આપણે આમ જયારે સાંજની વાત કરીએ ને ત્યારે તમારું માથું ફરી જાય શું બનાવીશું, શું બનાવીશું એમ જ થઇ જાય અને એમાં પાછું છોકરા અને છોકરાને બધું હર વખતે કાંઈક ને કાંઈક નવું જ ખાવું હોય હવે ભઈ હર વખતે કઈ કેટલું આપણે નવું લાવે તમે કઈક બનાવી છી ને કઈક નવી આઈટમ
હુ હા અમે તો મારે ઘરે તો કેવું હોય કે રાત્રે છે ને તમારે પણ આવું જ થાય સાંજ પડે ને એટલે એમ થાય છ વાગે ને કે શું બનાવીશ મને તો રસોઈ કરતા વાર ના લાગે ને એટલે મને વિચાર વિચાર કરી કરીને મને થાક લાગી જાય મને એમ થાય કે શું બનાવ આટલું તો વિચાર વિચારમા હું થાકી ગઈ આજે તો જો મેં થેપલા કર્યા હતા સુકી ભાજી બનાવી હતી ચા અ ઘણી વખત બટેકા ચકેડા નુ શાક હોય કા છૂંદો તો હોય જ નહી તો છેલ્લી બાકી જોડે પછી પરાઠા કેમ કે અમારે કાઠિયા વાળા વાળા શું કે બધું ચા ભેગું વધારે ખાવા જોઈએ એટલે ભખરી છે. પછી ઘણી વાર ઢોકળા બનાવી દઉં ઘણી વખત ઢોસા છે ઇડલી છે ઘણું એવી વેરાયટી હ ઘરે જ બનાવું છું લગભગ પંજાબી પણ હું ઘરે બનાવી લઉં છુંને સારું બની જાય છે નથી સેવ ઉસળ બનાવી લઉં છું સુદાબેલી છે વડાપાઉ છે ભજીયા જે આપડે પકોડી કહીએ બધા પાણીપુરી ભેળ ઘણી બધી મતલબ ઘણી વેરાયટી શનિ રવિ જયારે ઘર વાળા ઘરે હોય ને ત્યારે આવી કસીક વેરાયટી બનાવી નાખુ કેમ કે એમાં શું કે પછી રાતે ઠંડુ થઈ ગયું હોય ને તો ના મજા આવે ખાવાની એ તાજુ ને સારું બનાવેલ હોય ને તો ત્યારે ફ્રેશ ખાવાની મજા આવે અમુક વસ્તુ એટલે જયારે ઘરે હોય એટલે સેટરડે સન્ડે તો ફિક્સ જ હોય કે કઈક વેરાયટી બનાવાની એ ગુરુ શુક્ર આવે ને ત્યાં પેલાથી વિચારીને રાખી જ દઉં કે શું બનાવવું છે એટલે પેલાથી પ્રિપેરેશન કરવાની ખબર પડે બાકી આજ દિવસે ખીચડી શાક છે શાકભાખરી છે કે પછી એવી બધી વસ્તુઓ વધારે બનતી હોય
બરાબર અમારે સાંજે છેને મારે તો ફિક્સ નિયમ છે કે એક દિવસ સાદું બનાવવાનું અ અને એક દિવસ છેને એટલે અ સપોઝ કે ફરસાણ બનાવું છું ને તો એવું તો તડેલાવા ઘર ન ફરસાણ જેમ કે આપણે કઈ કે કે અ મમરાનની ભેડ કરીકે રગડા પેટીસ કરી કે જેની અંદર છેને કેવાય ફરસાણ કે ફરસાણ બનાવ્યું પણ આમ નુકસાન ના કરે એવું અને એક દિવસ પછી આવી રીત નુ ફરસાણ જે પ્રોપર આમ કઈ નઈ કે ચાઈનીઝ બનાવું કે મારા ઘરમા જ તો છે ચાર એવું છે. ચાઈનીઝ બહુ જ ઓછું ભાવે અમારે હું તો ખાતી જ નથી ચાાઈનીઝ મને જરાય ભાવે
મનેય નથી ભાવતું
હા, સચિન તો અમે લોકો પછી, ચાઇનીઝ ની બદલે અમે બીજું કઈક બનાવી દઈએ એવી રીતે પરણામ બસ એવી રીતનું જ માર તો ફિક્સ છે કે ભાઈ ગુરુ અને શનિવારે ફરસાણ બનાવાનું, પ્યોર ફરસાણ કે જેમાં એ લોકોને પાણીપુરી આવી ગઈ, એટલે તળેલી વસ્તુ આવી જાય. અને અન મારા ઘરે છેને, તળરમાં આમ બહુ ઓછું થાય કારણ કે મને છે ને એલર્જી છે. અ ફ્યુમ આ તળેલા ના તેલની જે વરાળ નીકળે ને એની પન તરત અસ્થમા થઈ, જાય. એટલે મારા લીધે છેને, ઘરમા તળેલું થતું જ નથી. હી
ઓ, બાપરે અમારા તો ઓપોઝિટ છે, મારા ઘરમાં તો તળેલું બહુ જ બને છે, યાર હજી આજ સવારે મારા સાસુમાં કેતાતા કે ચણાન લોટ પડ્યો છે, કે નહીં ઘર વે સેવ ગાઠ બનાવવા છે, અમારા ઘરે તો આમ અઠવાડિયું પણ ના હોય, સેવગાંઠિયા ઘરે બના અયા હોયન, તો બે દિવસમાં તો ડબ્બો ખાલી થઈ ગયો હોય હિહિક.
હા, હા, હા ની માર તો જો મારા હસબન્ડ ને છે ને મારા જેઠ છે ને એને તો બે વરસ પેલા એટેક આવી ગયો. એટલે ચાલીસ ની ઉમર માં તેમને એટેક આવી ગયો. અન મારા હસબન્ડ ને બી છે ને અલું કોલેસ્ટ્રોલ વધે એ લોકો નહી અનુ કે ને આપણે વારસાગત જ છે આ. એટલે એ લોકોન કોલેસ્ટ્રોલું બધું બહુ વધારે છે. એટલે આમેય અને મને આ તકલીફ છે એટલે અમને તો બાહનું મળી ગયું છે ને તો અમે લોકો બનાવતા જ નથી કહીએ તો. એવી રીતે ટાળ
આમેય હેલ્થ માટે પણ બેનિફિટ છે જ ને.
હા અને ચીઝ નેઈ પનીર હોય ને તમે તો શું કરીયે ખબર છોકરાઓને થોડા ઉલ્લુ બનાવી દઈએ. કે અ ક્યારેક ચીજ વાપરીએ ઓકે જેમ કે પીઝા છે તો એની અંદર ચીઝ વાપરીએે પણ પાસ્તા બનાવે એમાં ચીજ ના નાખ કે અમે લોકો શું કરીયે કે પણ પનીર જે હોય ને તો પનીર ને એકદમ આપે કેવું આમ કર દી નાખીયે દૂધ ફાડી દઈએ અને દૂધ ફાડીને જે પનીર બની ને એને થોડું એકદમ લુઝ રાખી દઈએ. અ અંદર થોડીક મલાઈ નાખી દઈએ થોડીક અને દૂધ નાખીને અને થોડીક જ સાકર નાખીને એકદમ આમવા આમ પીસી દઈએ એમ. ગેસ પર જ આમ એકદમ સ્મૂથ અને એમ કેને હલાવતા રહીયે જ રહી હલાવતા એટલે માઇલ્ડ પની અ ચીજ જેવું લાગે ઈ અંદર નાખીએ, એટલે છોકરાને લાગે કે હા બહુ ચીઝી પાસ્તા બન્યા છે વ્હાઈટ કલર ના અને અ આવી રીતના એ લોકોનું ઉલ્લું બનાવીને અને ખવડાવી દઈ ક્યારેક તો અ કેને ઢોસા પર પણ આ જે હોય ને એને છીણી દઈએ આજે બની જાય ને પછી અમે એને છીણીને પછી કહી કે ભાઈ ચીજ ના એમ કરીને પનીર નાખી દઈ
હમ્મ હમ્મ હમ્મ બરાબર છે અમારે પન હું અમાર તો બધું ખાઈએ છીએ પણ અમે તો એવી રીતે બસ આમ નોનવેજ ને એવું બધું કુંછું મારા ઘરમાં ના બને બાકી બધું જ આપડે કઈને પ્યોર વેજીટેરિયન. બધી જ વસ્તુઓ એમ ને મારું ખાતું ના ના એમ નહી ઘણા લોકોને તો એના વગર અધુરું હોય છે કેમ કે મારા તો માર રિલેટિવમાં ઘણા લોકો અંડા ને એવું બધું ખાય છે. પણ હું તો એની ખિલાફ છું મને નથી પસંદ.
અહ અમે તો અંટાની તો વાત જ ના થયા અમે તો કા કાંદા બટેકા ય ના ખાઈ લસ
ના કાંદા અને લસણ વગર તો અધુરું હો ભાઈ ખાવામાં કેમ કે તમે કોલેસ્ટ્રોલ ની વાત કરી ને તો એના માટે તો લસણ અનેને કાંદા તો બહુ જ સારા. બઉ એટલે બઉ જ લસણ સા
પન પણ મારા આમેરયા એટલે મારા કે ને અમે જઈનીઝમમાં મારું કોઈ ક્યારે કાંદા લસણ ખાધા નથી મારા હસબન્ડ ને જેને કાંધા તો એ ભાવે બારગામ જાય ને એમનું માર્ગ મારકેટીંગ નું કામ હોય ને તો હવે ચાયનાને બધે જાય તો ત્યાં જન તો મળે જ નહી. એટલે ત્યાં આગળ એમને વેજી હોટલમાં ખાવું પડે ને કે અહિયાં મહારાષ્ટ્રમાં જાય બીજ કસે ક કોલ્હાપુર સાઈડ ને સોલાપુર સાઈડ તો ત્યાં તમને જ ખાવાનું ન મળે એટલે ત્યાં આગળ ખાઈ લે પણ એ એમને સદતું નથી પાછું. એવી રીતે હા કારણ કે ખા બું ના હોય ને પણ હવે મજબૂરી ના લીધે ખાવું પડે ને તો એમને તરત એસિડિટી થઈ જાય.
થઈ જાય જ સાચી વાત છે, એ ટૂકમાં અમારે તો કેવું કે મેં જો ને કારેલા ડુંગળીનું શાક બનાવ્યું હતું ભરેલા કારેલા અને આખી ડુંગળીનું શાક બનાયું એટલે અમારે તો લગભગ વસ્ત તુમાં ડુંગળી તો પડે જ લસણ વગર તો શાક અધૂરું એમ તમને કહું. એમાં એ જે બી પાલક ની મેથી ની છે તાંજળઓ છે, એમાં તો આખી કડીઓ લસણ ની નાખી એમ મને માર તો આમ લસણ દેખાય ને તો એમ થાય કે આ બે કડી તો બહુ ઓછી છે, એમ દસ પંદર પડી હોવી જોઈએ એટલે બધું લસણ ભાવે
હ હા હા
એવું નથી લસણ થી ગેસ ના થાય તીત વાયુ ના થાય.
હું તો વચમાં લસન લઈને આવી તી મારા અમને કોલેસ્ટ્રોલ આવ્યું ને જયારે સંગ બધા લસ ખાવાનું લને આવી તો મારી ફ્રેન્ડ પાસેથી શીખી હું. કઈ રીતનું આપડણે વઘાર કરવાનું ને એવું બધું તો ઘરે કર્યુંને તો, અ કે ને એની જે સ્મેલ આવે ને એના લીધે મારા ઘરમાં કોઈ ખાધું નહી અમારા વર તો પછી આવે જમવા માટે એ લોકો બે અઢી વાગી તો ત્યારે એમને આપ્યું તો એમ એમને એ ન ભાવ્યું કે આ શું કેવું શાક બનાવ્યું છે. એ જ મે કીધું ભાઈ તમે હોટલ ન બહાર જઈને ખાવ ને અહિયાયા હું બનાવ તો ન ખાવ એવી રીતના પણ જે હશે ઘણી વખત મારો બી એવી મિસ્ટેક કઈ થય હોય પણ
બનાવતા ના હોય ને પણ આપડે એટલા માટે
પણ લસણ ની ઓલી દવા આવે ને માર્કેટમાં આપ મેડિસન ની આવી ને ઈ પછી ગડવી પડે આમ તમે સીધું પેટમાં ના નાખો હો એ ના કરતા પછી આવી રીતના આ ઘળ દવાઓ લેવી પડે
હમ બિલકુલ બહુ સાચી વાત કીધી હતી એ ટૂંકમાં ખાવાની વસ્તુ ન મૂડ મને તો એવું લાગે છે, છે ને લોકો ના ટેસ્ટ અલગ અલગ હોય છે. ઘરમાં અમે પણ ત્રણ ચાર જણા છીએ પણ બધ ધાના ટેસ્ટ અલગ અલગ છે.
અરેટેસ્ટ અલગ આવ કવું ને તો મારે આ લોકોને તો કેવું ખબર છે, કઈ પણ ખાવ ગોળ જોય મારા સાસનામાં બધાને તમે ચાાઈનીઝ ભી ખાવ ને તો તે ગોળ જોઈએ.
અચ્છા એવું છે, હા મારા પણ મારા જે બે ફરી છે ને મારા દૂર ના એ લોકોકન કેવ એ લોકોકન ઘરમાં જમીને બપોરે કે ગમે ત્યારે રાત્રે તો ફ્રૂટ જોઈએ માથે ખાવા એટલે કઈ પણ પ્રકાર ન ફ્રૂટ હોયને પપૈું છે, ચીકું કઈ પણ એટલે હજી જમીને ભાણે બેઠા ઊભા નથી હોય ને ત્યાં ભાણા ઉપર જ એ લોકોને ફ્રૂટ ખાવા જોઈએ. બે ફાઈ ના ઘરે એવી સિસ્ટમ છે, મને એમ કેમ કેમનું ફ્રૂટ ભાવે
હા, એમ ન ભાવે કર
એ લોકોનું કેવું એવું છે કે છે ને ડાયજેસ્ટ થાય તમારું ખાવાનું અને હેલ્થ માટે પણ સારું એટલે પણ કેવું હોય કે પેલેથીન ખાતા હોય ને એટલે આદત થઈ રહી હોય જેને ભાવે એને ભાવે એમ
હમમ આપડે અમારે જમ્યા પછી છાસ પીવા જોઈએ અમને લોકોને અમારે તો કે બારે માસ શિયાળો હોય કે ચોમાસું હોય હા છાસ જોઈએ આપણને અને આમ કચુંબર પછી હરતા ફરતા બધા બનાવતા રહીએ પણ તો ભાઈ એક દિવસ એવો નહી હોય ત્રણસો ને પાંચ
હા અમારે પણ બિલકુલ બિલકુલ અ તઈ શું ચાલો એટલે આપડા કાઠિયાવાડી ને બધા તમારે ત્યાંનું ખાવાનું પણ મતલબ, આપડે ચટાકા વાળા ટૂંકમાં એમ સમજો ને તમે લો ને ચટાકો ને આમ ચટપટ ના હોય, તો ના મજા આવે
એ છે.
ચલો ચલો પાછા ફરીથી, મળીશું કઈક આવી વાતો નવી નવી કરશું
હા, હા તમે ધન્યવાદ બાય
બાય